હ.
હલો. હા બોલો જય શ્રી કૃષ્ણ. કેમ હા માજામાં આપ.
તમે અમે. કેમ છો?
હા મજામાં મજામાં.
હા સારું હું કેતીતી કે તમે ફ્રી. છો ના.
હા ફ્રી છું હમણાં તો ફ્રી છું.
હા. તો હું કતી હતી કે હ મારે છે ને તમારે ઘર આવવાનું હતું મારે કાપડ વગેરે જોવું હતું મારા ના બે ત્રણ મિત્રો હતા ને એમને બી કાપડ લેવાનું છે તો તમારે ત્યાં મળી જશે.
હા મળી જશે.
તો હું કેતી હતી કે તમે કોટન અને જોર્જટ એ
હા કોટન છે. હા, જ્યોર્જટ બી છે.
સારું, તો કે કેટલા રૂપિયા મીટ પછી
આ કોટનના ભાવો અલગ અલગ છે.
અચ્છા, સારું તો
નેવું રૂપિયા. એસ હા ક્રિએબ છે ક્રિએબ બી.
અચ્છા, ક્રેબના બી છે.
હા, ક્રેપના બી છે. ક્રેપના તે સાઠ સાઠ
અચ્છા, સારું. સાહીઠ રૂપિયા મીટર. તો બઉ સસ્તું છે તમારા ત્યાં. તો હું તો કાલે માર્કેટ પૂછવા ગઈ હતી. કાપડ તો મને તો એમને દોઢસો, અઢીસો ને એવા એવા રૂપિયા મીટર કીધા, તો મને મે કીધું, પછી મને યાદ આવ્યું તમારું, મેં કીધું પણ તમારી જોડે કાપડ લીધું હતું ને, સરસ નીકળ્યું હતું. તો હું તમને પૂછી લઉં કે તમારે ત્યાં, મતલબ શું ભાવ છે? તો તમે તો બહુ વાવ, સસ્તું કીધું મને તો.
હોલસેલને ભાવ વેચું છું. હોલસેલ ના ભાવ છે મારો મારો જો ભાવ છે ને, હોલસેલ નો છે. હ.
તો એવું તો નઈ ને, કે માને થા ને? સ્થાન લેવા. પડે. મારે એમને જેટલું મીટર જોઈએ, એવું
હા, હા, હા. જેટલું મીટર ચઈએ, એટલું મલશે મળશે.
સારું, તો હું કેતી હતી કે શું કેવાય, તમે મને ક્યારે મળશો?
હમ. ચાર- પાંચ દિવસ પછી આવને.
સારું. ચાર- પાંચ દિવસ પછી તો હું શું કેતી હતી કે, મારે તમારા જોડે કાપડ લેવા આવવાનું છે ને. તો એ નવા નવા કપડા છે કે? મતલબ કે, લાવવાના છે તમારે કપડા હજી?
થોડા લાવવાનું જ છે, ઓર પડી આવી છે. એ બે બે ત્રણ દિવસ પછી પછી આવો, ના તો મેં લઈને આવઉ.
તો સારું સારું તો હું એક કામ કરીશ હું અઠવાડિયા પછી આવીશે એટલે શું કે ના મારા મિત્ર ને બી સાથે આવવાનું છે ને તો એ બી જોઈ લેશે. કેવું કેવું કાપડ છે તો અમે બંને મળીને તો મતલબ કે અમારે શું છે મારે ના બોટિક છેને તો આગળ પ્રસ વગે સ્ટીચ કરીને ના કસ્ટમર ને અમારે આપવાનું છે તો હું મતલબ કે કષ્ટ. શું કેવાય તમારે ત્યાં મેચ. જિમ મળી. જશે તો ઉપરનું ને એવું બધું અને થોડા ફેન્સી મળી જશે સારું તો હું શું કે ક્રેપ ના કાપડમાં થોડું વર્ક હેન્ડ વર્ક કરાઈશ મારા અહિયાં જે કારીગર છે ને એમનાથી તો. તો શું કેહેવાય. મતલબ કે મોગ કરીને હું તો વેચીશ ને આગળ તો એ રીતે મારે કાપડ લેવાનું હતું બસ મને થોડાસા ને કલર જે છે ને એ થોડા લાઈટ લાઈટ. લઈને આપજો એટલે શું કેવાય મારે છે ને ઓ કઢાઈ કરાવી છે ને એ ડાર્ક કલરની કઢાવી છે તો હા હેન્ડવર્ક ઉપર કરાવવું છે મારે ધાત અમ
હા સારું સારું.
લાાઈટ પિંક કલર પછી લાાઈટ બ્રાઉન કલર એવા કલર લઈને આવજો તમે સ હેન
હા હા કોઈ કોઈ વાત નહી.
હા એજ અને હું કેતી હતી કે શું કેહેવાય અ તમારું મતલબ જે જો બી બિલ વગેરા થાય ને એ અમારા બંને વચ્ચે ને મતલબ કે અડધું અડધું કરી નાખ્યો એટલે અમારે બંનેને પારઠ શિપ છે ને તો એ અડધું મતલબ એ આપશે ને અડધું હું આપીશ એ રીતે બિલ બનાવજો અને તમે તમારી રીતે મતલબ કે કરીએ આપ જો હેના.
સારું સારું સારું હા કરી આપશું બે બિલ હે બે બિલ ના. હલો. હા આઈ આઈ આવાજ જતી નથી.
હા સારું આના નેટવર્કમાં પ્રોબ્લેમ આવે ને એટલે ક્યારેક ક્યારેક આવું થઇ જાય છે મારે તો હા તો હું મારે બસ એ અને છે ને મારે શું કેહેવાય કે આ થોડું ચણિયા ચોળી વાળું મટીરિયલ તમારે ત્યાં મળી જશે ઓલું આવે છે ને એક અ બાંધણી ટાઈપ નુ
હા બાધણી આતા હૈ. આવે છે એક બાટીક નાવું છે.
અચ્છા બાટીક બી તમારે ત્યાં મળી જશે સારું તો તમે બાંધણી અને બાટીક નું વીક કાપડ સરસ મતલબ કલર થોડો લાઈટ લાઈટ જ લાવજો હો તો હું શું કરીશ.
ચાલે છે બ્લેક જયાદા ચાલે છે.
નઈ નઈ મારે શું છે એમના ઉપર ના નુ હેન્ડવર્ક કરાવવું છે ધાગા ના વર્ક
નઈ નઈ નઈ તો જેમ કે વ્હાઈટ હશે તો વ્હાઈટ ઉપર લાલ દોરાથી અને પીળા બ્લુ દોરા થી જ હું એના ઉપર ફ્લાવર ને આજકાલ એલું બર્ડસ ને એનિમલ બને. છેના એવું પશુ ને હા એવું બનવાઈશ ઉપર તો પછી મારે તો જ મારૂ થોડુંક મોંઘુ કરીને વેકી ચીસ ના હું માર માર રીતે
તો એટલા માટે હું કેતી હતી કે શું કહેય થોડા લાઈટ કલર અને જે ભી તમે લાવશો ને લાઈટ કલર હું હું એ બધા લઈ લઈશ તમે એની ટેન્શન ના લેજો કે આગળ તમારે મતલબ વેચાશે નહીં કઈક એવું કઈ તો હું એજ કેતી તું તમે લઈ આવજો તમે તમારી રીતે તે સારું પણ રેટ સરસ રાખજો અમારા માટે થોડુંક ના ઓર ડિસ્કાઉન્ટ થાય તો કરી આપજો અને હું તો તમને ખબર છે ને એક વાર બસ જો ગમી ગઈ.
મારું પેલે થઈ મતલબ પ લે થ વ થ હ વ્યાજબી ભાવ છે હોલસેલ ભાવ છે. હોલસેલ બાવ છે બહાર તો બહુ મેગું છે.
બઉુ મોંઘુ છે મેં પૂછ શુંન દોળસો ને અઢીસો ને એવા એવા રૂપિયા કીધા તો મને બઉુ મોંઘા ભોલા. તો હવે હું દોઢસો અઢીસો રૂપિયા મીટર ભી લઈશ તો પછી હું ઉપર થ્રેડ વર્ક કરાઈશ. પછી આગળ કેટલું મોંઘું હો છે. જસ પછી કોઈ લેસે ભી ન જો મને સાઈઠ સત્તર રૂપિયા મીટર પડે તો તો હું ઉપર થ્રેડ વર્ક કરાઈ ને એને અઢીસો રૂપ મીટર બી વેચી શકું પછી તો તો તો લઈ બી લે કોઈ પણ કાપડની ક્વલિટી એમાં કઈ ફરક તો નહી આવશે નેને એમ કે સર તું છે તો પ એવું તો નઈ કે પતલું હશે બઉુને એવું.
સારી આવી છે સારી હમ.
સાર
હા હા સારી હા બધી ક્વલિટી સારી છે.
સારો અને નબી સમમેય લાવજો. મને ના બધી કપડા ના મતલબ કલર તમે અ બસ સારા સારા. લઈને આવજો. ક્રેપ થઈ ગયું બાંદણી થઈ ગયું બાટક થઈ ગયું પછી કોટન થઈ ગયું.
હ ફોટો
ના ના ફોટો ના તમે મોકલજો હું. અઠવાડિયા પછી તમારા જોડે જ આઈ જઈશ ત્યાંજ આપડણે કરી લઈશું. તો શું છે જો હ જો ફટ. ોટોમાં તો આમ બી કલર આમ પછી મને ગમશે નહી પછી એમને તો એને કરતા હ. પ્યા. જઈને જોઈ લે સીધી સીધા. તો શું છે કે તમારું કાપડ નું કાપડ અને ક્વલિટી. ી ખબર પડી જશે અને આગળ. તમને પછી હું ના ઓર્ડર લખવાઈ જઈશ કે કેટલું ઓ. લેવાનું છે. ઓડર એ રીતે કરી લઈશ. હેના આપડે પછી અને હેન્ડ ટુ હેન્ડ. આપડો કેશ જ રાખે. શું એવું નહી. કે ઉધાર રાખીને છે તવીસ. એવું કઈ નહી હાથે હાથ બધા બિલ તમારું. કરી આપીશ.
હા કેશ કેશ હ.
એજ એજ તો કઈ નની તમે આ અઠવાડિયા સુધી લઈ આવ. તમાર સ્ટોક અને હું બી અહિયાં ભેગું કરી લઉં છું. અ અને મતલબ ઓર્ડર વગેરે ભેગા કરી લઉં છું ને પછી હું. કેટલા પીસ લઈ જઈશ તમા જોડે અને જો ગમી ગયું ને તો હું આગળ ઓર્ડર લખવા દઈશ. તમને ફોન પર જ ઠીક. છે ને પછી તો તમે ફોટો જ મોકલી દેજો તો. પણ હું કરી દઈશ. સારું ને સારું ચલો કઈ નહી આપ. આપડે પછી મળીએ અઠવાડિયે. પછી હ સારું સારું જય શ્રી કૃષ્ણ જય શ્રીષ્ણ.
અચ્છા ચા. હ